હલો
ાલ અવાજ આવે આવે જ-
હા આવે છે આવાજ હા તો આજે આપડે જણાવો તો સેના વિશે વાત કરીએ
અ કંઈક નવો ટોપિક જેવો તમને કઈક ખ્યાલ હોય તો
તો આજે મારા મતે તો હવેજ વરસાદને ઓછો પડી રહ્યો છે આ વખતે તો વરસાદ ખુબ ઓછો પડે છે અમારા ઉત્તર ગુજરાત બાજુ તો
તો આપડે એના વિશે વાત કરીએે કઈક પાણીના સંરક્ષણ વિશે એવી રીતે બધું
હા તો એના વિશે વાત થઈ શકે છે એ પણ ટોપિક ખુબ જ સારો છે હમણાં વરસાદની સિઝન એમ પણ છે. અમારા અહિયાં તો એટલો મસ્ત વરસાદ પડી ગયો ને આ વખતે પણ તમને પણ ખ્યાલ છે મેં તમને ફોટો અને વિડીયો મોકલ્યા હતા અને એ જે દિવસે વરસાદ પડ્યો ને એના બીજા દિવસ થી તો પછી હ આજે વરસાદ પડ્યો સવારેથી પણ બે જ આવ્યા હતા પછી કશું નહી હમણાં એટલે લગભગ છ સાત દિવસ થઇ ગયા એકદમ કોરું અને તડકો નીકળ્યો છે બરાબર હ
આ તો તમારી સાચી જ છે. સો ટકા કે તડકો નીકી ગયો છે ને અમારે તો વરસાદ પણ એક દિવસ આવ્યો ખાલી વરસાદ અને પછી વરસાદ નથી આવ્યો અત્યાર સુધીમાં બોલો
ઓહહ એટલે અમારે અહિયાં શું છે કે પાણી વરસાદ એટલો બધો પડે ને હવે આ વખતે વરસાદની સિઝન મતલબ ખબર નહ કઈ રીતે છે. બાકી હમણાં ના ટાઈમમાં કેવું હોય કે અમારે છે તે જુલાઈ પંદર તારીખ થી વરસાદ મતલબ એકદમ કાળું અંધારું થઈ જાય. સનલાઈટ તો અમારે અઠવાડિયા માં લગભગ એકાદ બે કલાક જોવા મળે. અઠવાડિયામાં એકાદ બે કલાક તો એટલી એટલી રીતે મતલબ વરસાદ ઝરમર ઝરમર પડ્યા જ કરે. અને ક્યારેક ધોધમારવી પડી જાયવી રીતે તો આ વખત એક જ દિવસમાં મતલબ એટલું બધું પાણી પડી ગયું ને કે હવે ખબર નહિ વાદળો બધા પૂરા થઈ ગયા કે શું છે હવે વરસાદ આવતો જ નથી હમણાં આગાહી અમે જોઈ હતી કે ચૌદ પંદર તારીખ થી વરસાદ આવશે પાછો ચાલુ ધોધમાર થવાનો છે એવું કેતા હતા પણ હજી સુધી આ જો તારી થઈ ગયા આજે સવારે મતલબ બે નાના નાના ઝાપટા આવી ગયા થોડો ઘણો પડી ગયો એજ બીજું તો કશું નહીિ દેખાયું એટલે આ વખતે અમારા અહિયાં
એ તો અમારે પણ પડ્યો તો
પડવો જોઈએ તે એટલો નથી પડતો
હા એટલે જ ને આ વખતે વરસાદ ઓછો પડ્યો છે અને હવે એના માટે કઈ ને ઘણા લોકો તો આપણી બાજુ તો ઓછું છે તો પણ રાજસ્થાન ને એ બાજુ તો એટલું બધું વધી ગયું છે કે આપડે જોવા જઈએ ને તો શું કેહેવાય કે જે ડાયરેક્ટ વરસાદ ન પાણી આવતું હોય ને તો એ ડાયરેક્ટ નીચે તકા મ મતલબ આવી જાય ને અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવેલા તો એમાં જ સમય જાય અને એનો સંગ્રહ થાય વેસ્ટેજ ના જાય પાણીનું એમ
હા બરાબર છે હમણાં અમારા અમારા અહિયાં પણ એ અ અમારે અહિયાં શું કેહેવાય છે કે જે દક્ષિણ ગુજરાત છે ને અ વલસા વાપી થી લઈને તાપી સુધીનો એટ જે એરિયો છે એવું કેહેવાય છે કે એને પરશુરામ ભગ ને છે તે વરદાન આપ્યું છે કે આ આટલા એરિયામાં કોઈ દિવસ દુષ્કાળ ના પડે એટલે વરસાદ અહં ફૂલ જ આવે દર વર્ષે પણ આ વર્ષે ખબર નહ શું થયું છે અને મે ઘણું બધું એવું ન્યુઝમાં સાંભળ્યું છે કે અલની ન કરીને કઈ એક વેધર ઇફેક્ટ થઈ છે તો એના લીધે શું થયું છે કે આજુબાજુ જે એરિયા છે ને અમારો જે દરિયાઈ કાંઠો ત્યાં છે તે વર્સા વાદળો બનતા જ નથી એ છે તે બધા જતા રહ્યા યુએસ ને એ બાજુ તો હવે ખબર નઈ એ બધા દરિયામાં મતલબ પાણી બધું વહી જાય છે ને અહિયાં જમીન ઉપર ઉપર પાણી પડતું નથી એના લીધે આ વખતે ખેડૂતોને બી થોડુંક તકલીફ પડવાની જ છે
હા એ વાત તો તમારી સાચી જ છે એના કારણે આપણે ખેડૂતોની બધા પણ હવે તો ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ એ બધીનો યુઝ કરે છે જેનાથી ને પાણી જો છોડવા હોનેને એમને પાણી સતત મળતું રહે અને ફુવારા પધ્ધતિ હોય ને તો એનાથી પાંદડાઓ હોય ને જે મતલબ નાના નાના કોમળ પાંદડાઓ તો એના કારણે જે જીવાતો ને એ બધું પડે છે ને એના કારણે બધી જીવાતો ખાઈ જતું હોય છે તો એ પણ ના થાય તમે જોવા જઈએ ને તો આપડે કારણ કે પાંદડાઓ ધોવાતા રે ફુવારાની પ્રેશરથી એટલે તો આવી રીતે નવી નવી જે પદ્ધતિઓને એવું બધું આવે છે તો ખેડૂતોને એ પદ્ધતિ તે યુઝ કરવાનો શરૂઆત કરે છે ઘણી જગ્યાએ યુઝ કરે છે અને ઘણી જગ્યા હજી પણ જે ડાયરેક્ટ બોર માંથી પાણી ચાલુ કરીને મૂકી દે એક જગ્યાએને પાળા બનાવીને એવી રીતે ખેતી થતી હોય છે તો મારા મતે તો કદાચ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરે ને તો પણ આપણે પાણીનો બચાવ ઘણું બધો કરી શકીએ
હા એ વાત તમારી ખુબ જ સારી છે અને સરસ છે કે પાણી એ રીતે આપડું બચે છે એ શું છે કે બધાને મતલબ જેની જરૂર હોય તેને બધાને પૂરું થાય હવે એમાં એવું છે કે અમારે અહિયાં બોર ખોલે ને તો સાહીઠ થી સિત્તેર ફૂટ ઉપર અમને પાણી મળી જાય હવે ત્યાં જે રીતે એ બાજુના એરિયા મતલબ ઉત્તર ગુજરાત માં જઈએ ને તો લગભગ દોઢ સો બસો થી ચારસો ચારસો ફૂટ સુધી પણ પાણી મતલબ અમુક વાર મળે છે અને આપડા ગામ જયારે કચ્છમાં જઈએ કે એવું હોય ને ત્યાં તો શું છે કે સાતસો સાતસો આઠસો હજાર ફૂટ સુધી ના પણ હવે બોર ખોદવા લાગ્યા છે લોકો ત્યારે પાણી મળે છે એટલે હમણાં બને તેટલું ખેતી માં શું છે કે બોરિંગ માંથી પાણી કાઢવું હોય કે કુ વામાંથી કાઢવું હોય તો આપડે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે હા ભૂગર્ જળને જે આપડે રિચાર્જ કરવો જોઈએ ને એ ખુબ જ મહત્વનું છે હવે વરસાદનું પાણી અમારા અહીં એક વિ પ કાસત કરીને એક વ્યક્તિ છે જે ફેમસ છે એ જુડો ના એ હમણાં આ રીતે બત વોટર હાર્વેસ્ટિંગ જે ભૂગર્ભમાં જળ ઉતારે ને વરસાદનું એનામાં ખુબ જ માને છે તો એ મતલબ દૂર દૂર જ્યાં પાણી ન મતલબ સ્ત્રોત નથી ને ત્યાં એની આજુબાજુના એરિયામાં જેને પણ પાણી ની તકલીફ હોય ને તો ભૂગર્ભમાં પાણી હોય ને તો એ બોરિંગ માં પાણી રિચાર્જ થાય અને તમારે આખું વર્ષ માટે કોઈ તકલીફ ના પડે આ રીતે વોટર હાર્વેસ્ટિંગ કરે છે
હા એ વાત તો તમારી સાચી જ છે કે અને કરવું પણ જોઈએ કોઈ સવાલ જ નથી આમાં તો જેટલું આપણેે પાણી બચાવીશું ને એટલું આપણા માટે સારું હોય છે અને પાછું આમાં તો જોવા જઈએ ને આપણે તો ગામડાઓમાં તો તો પણ પાણીનો ઉપયોગ છે ગામડાના વ્ય તેવેય છે ને એ ઓછો કરે છે પણ શહેરના વ્યક્તિઓ તો પાણીનો ખૂબ જ દુરુપયોગ કરે છે મને ખબર છે ત્યાં સુધી કે ઘણી રીલ્સોમાંને એમાં પણ જોયું છે કે જે શહેર ના લોકો હોય છે ને તો ક કઈક પણ કામ કરતા હોય ને તો કદાચ પોતાનું કામ કરી જાય પણ પાણી ની ડઢોલ ઉપરાઈને જતી હોય ને તો એ બંધ ના કરે પછી પાણીની જરૂરિયાત કરતાં વધારો ઉપયોગ કરે પછી પાણીનો દુરુપયોગ કરે જેમ કે હવે કોઈ પણ પાણી હોય તો હવે ધારો કે તમે કપડા તારા વવ બરોબર તમારા કપડાં તારવેલા પાણી હોય તો એ જ સામાન્ય મેલું તો તમે પાણી નો ઉપયોગ પો ત કરવા માટે કરી શકો પણ લોકો આવી રીતે કરતા નથી હોતા અને એના કારણે પછી બીજુ કે આરો હોય તો આરો માંથી જે પાણી નીકળત હો એ પાણી ડાયરેક્ટ ગટા લાઈનમાં નાખી દે તો કે ગટર લાઈન સાફ થાય એના માટે તો એ પાણીનોો સંગ્રહ નથી કરતા- તો એની જગ્યાએ જો આવી રીતે પાણીનોો સંગ્રહ કરે ને તો પણ ઘણા જો હવે. ખાલી એક સોસાયટી આપડે જોવા જઈએ ને તો એક સોસાયટી આવી તે પાણીનોો સંગ્રહ કરે ને તો પણ કેટલું બધું પાણી બચે હલો
હા એ વાત તો તમારી બરાબર છે, હવે પાણી શું છે કે એક એ ઓપ્શન નથી એ જરૂરિયાત છે. હવે આજના સમયમાં બધા લોકોને પાણીથી જોઈએ હવે ખેડૂતને ખેતી કરવા માટે લોકોને પીવા માટે પછી નાહવા ધોવા માટે પણ એનો કઈ રીતે મતલબ ઉપયોગ કરવો એનો બને ત્યાં સુધી એનો મિનિમલ ઉપયોગ કરવો કે હવે નાહવામાં આપણને સમજો કે એક ડોલ કે અડધી ડોલ પાણી જોઈએ તો એટલું જ યુઝ કરવાનુ હવે આવનારી પેઢી માટે પાણીની મતલબ ખુબ જ સમસ્યા ઉઊભી થવાની છે. તો એટલા માટે આપણે હમણાં થી બચત કરીશું ને થોડુંક હા, એ એના પાણી વગર ચાલવાનું નથી પણ એને આપડણે બચત રીતે ઉપયોગ. કરીએ તો થોડું શું છે, ફાયદો થાય આપણને. અને બીજું કે, આવનારી પેઢી માટે પણ પાણીનો થોડોક વ્યય ઓછો થાય તો એ લોકોને પણ પાણી મળી રહે. હવે બીજું એમાં એવું જોવાનું છે કે અ ફિલ્ટરને આપણે જયારે યુઝ કરતા હોઈએ, પાણી તો તેમાં તમે જોશો ને તો હ, અમારે અહિયાં પેલ થ્રી પ્લગ વાળું ફિલ્ટર ના આવે, જેમાં એક પાઈપ બહાર નીકળે પાણી ન ને એક પાઈપ માટલામાં જાય એવું છે તો હવે એમાં પાણી શું છે, કે અ એક જે બહાર નીકળે ને, તેમાં ખુબ જ ઘણું વહી જાય પાણી જયારે પાણી આપડે સ્વચ્છ વાળું ઓછું નીકળે, તો એ પાણી જે બહાર નીકળી જતું છેને, તેને ગટર માં સીધું જવાનું દેવાના કરતા તમે તમારી આજુબાજુ કંઈક ફૂલ છોડવા આવો કે એવી કંઈક વનસ્પતિ ઉગાવો તો તેને એ પાણી ચાલી જાય એનામાં નાખો, એ રીતે તમે બચત કરી શકો પછી બીજું જે વોશિંગ મશીનમાં લોકો પાણી મતલબ ધોવે છે, તો તે પાણી બી તમે અમુક ટકા સાબુ વાળું હોય તો તે તમે ફૂલછોડને નાખી શકો છો. એ રીતે પણ અ યુઝ થઈ શકે પાણીનો વ્યય થતો અટકાવો હોય, આ રીતે થઈ શકે. નાની નાની બચત થી ઘણું એવું ફાયદો થાય એમ
હા, અને પાછો મેં એવું કે વચ્ચે રીલ હું જોતો હતો. ઇન્સ્ટામાંમાં એવુ પછી જે પાણી નીકળે ને, તો એ પાણી એક રીતે વરસાદ નું પાણી હોય ને, એવી રીતે જ કહી શકાય, તો તમે એનાથી ફૂલ છોડમાં અને એ બધુ બધું પાણી ના, એ બધા પણ સારા ખીલે, અને તમે કદાચ જોવા જાવ ને તો આપડે કાઢીંગમાં કાચ સાાફ કરતા હોઈએ ને તો એમાં પછી પાણી થોડીક વાર પડ્યું ને, ને તો લીટા પડી જાય છે. પાણીના ટીપાના તો એની જગ્યાએ જો તમે એસી વાળા પાણી થી કા સાફ કર્યા હોય ને, તો તમારે આવી રીતે કંઈ ના થાય, એકદમ ક્લીન કાચ સાફ થઈ જાય. એટલે આવી રીતે એસી ના પાણી હોય ને, જે એસી નું પાણી નીકળે બહાર, તો એ પાણી એક રીતે પ્યોર પાણી જ કહેવાય, કારણ કે ડાયરેક્ટ હવાવામાંથી પાણીમા એનું શું? એના કારણ તો એ પણ એક આવી રીતે ઉપયોગ કરતો હતો. કરીએ આપડે તો એનું પણ ધીરે ધીરે, એમાં બહુ બચે નહીં પાણી, પણ જેટલો બચાવ થા અને બીજો કે ઉપયોગ સારો થાય આપડે છોડવાને એ બધાનો ઘણા લોકોને શોખ હોય છે, તો એ આવી જે પાણી વાપરાને છોડવા ઓને બધું હરિયાળી થી ઉ ખીલી ઉઠે.
હા, એ રીતે જ અમે પણ અહિયાં. અમારા જે નજીક છે હવે વોશિંગ મશીન છે. તો એના નજીક અમે, મતલબ પાઈપનું કનેક્શન એવી રીતે કર્યું છે કે તે પાણી ગટરમાં જવાની જગ્યા આજુબાજુ, મતલબ ફૂલ છોડ છે, તો ત્યાં અમે નાખી દઈએ. પાણી ડ્રેન થઈને છે ને ત્યાં જાય, તો એ ફૂલછોડમાં પાણી. અ એમને યુઝફુલ પણ થાય. બીજું કે ગટ જે ફિલ્ટર નું પાણી છે. તે તો ચોખ્ખું જ હોય, જે બહાર નીકળતું હોય તે. તો એ પાણી તગારામાં એમાં ભરી લઈએ તો એ આપડે કપડા ધોવામાં કે એમાં પણ એ ચાલે એટલે એ રીતે પણ એનો મતલબ યુઝ કરીએ તો થોડું બચત થાય આપડી. અને બીજું કે પાણી ને બચત કરશું ને, તો આવનારી ભવિષ્યની પેઢી માટે ખુબ જ એ જરૂરી પડશે. કારણ કે હમણાં થી જ તમે જુઓ તો ઘણી જગ્યા એવી રાજસ્થાનમાં છે. એ કચ્છમાં પણ છે, જ્યાં પાણીની ખુબ જ તંગી ચાલે છે. તો ત્યાં ગવર્મેન્ટ આપણેે અહી નર્મદા કેનાલ કરીને ત્યાં સુધી પાણી પોહોંચાડ્યું છે મતલબ એ રીતે તે સુવિધા લાવ્યા છે પણ ભવિષ્યમાં તે ખુબ જ ઓછું થવાનું છે
હા એ વાત તો તમારી સાચી જ છે તો પછી આપડે જે આ તો નાના બાળકો એ બધા આપ આપણને જોઈને પણ એ પણ પાણી એનો બચાવ શું થાય કે પાણી ની કિંમત જ એમને ના સમજાય જો આપણેે જ ના કરતા હોય તો પછી